જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરે છે બેટા બસ મજામાં.
બસ મજામાં બસ આ જો. અસાાઈનમેન્ટ કરતી હતીી લેપટોપ માંથી પેલું પીપીડી બનાવીએને. સર સર અત્યારે તો બધું પેલું આવ્યું ઇન્ટર્નશીપ ને બધું સબમિટ કરવાનું. તે બધું કરીએ છીએ.
વર્કલોડ વધી ગયું હશે ને કોલેજ ઓફિસ.
ના એટલે આ તો કેવું પંદર દિવસ ન જ છે એટલો વાંધો ના આવે પંદર દિવસ ન આટલું વર્ક. લોટ ના આપે કેમ કે કોઈ કંપની તમને થોડીને બધું શીખવાડી દેશે. એ બી પંદર દિવસ માટે.
બીજું કે જમ.
શાંતિ તમે કહ.
બસ સિકસ.
અરે કોઈ આ હમ બોલો બોલો.
ના બોલો તમ સી્ સકતેું.
એ જે કે નામ. સલૂન કરવું તો આમ પેલું વેક્સન ન બધું બાકી હતું. શું કરવાનું કઈ ઓળખાણ છે તમારી.
એજ હું પૂછવાની હતી એજ હું તને પૂછવાની હતી. એ કે મમ્મી કેતા હતા તારે ઘરે કોઈ છોકરી આવે છે.
હા એ તો આવે છે બહુ મસ્ત કરી દે પણ એના નખરા બઉુ વ છે.
હવે જો મસ્ત કરે ને તો નખરા તો સાચવવા પડે.
હા એ બી છે.
હમ એટલે મેં એટલે જ ફોન કર્યો મેં કે તું સલૂન જઈએ ને તો. એ સારું કે પછી તું ઘરે બોલાવે છે એ વધારે સારું. કેમ કે સલૂન માં જઈએ ને તો આપણને કલાક કલાક વેઇટિંગ કરવી જ પડે છે. અને એના પૈસા એ તને. ખબર છે એના પછી મેં વિચાર્યું કે મમ્મી કેતા હતા કે મારી બેબીને તો. ઘરે આવે છે જ્યારે બોલાવીએ કરી જાય છે. તો મેં કીધું પૂછું એમને ડિટેલ માં. કે કેવું છે વેક્સ કેવી કરે છેને સામાન લાવે છે કે આપણને આપવાનું. અને અમાઉન્ટમાં કેવું છે સલૂન વધારે સારું કે આનું.
સલૂન તો જવા દો ને સલૂનમાં તો ભર તડકામાં ભી જઈએ તો બી લાઈનમાં બેસવું પડે પછી બે પૈસા વધારે લે પેટ્રોલ ના પૈસા વધારે લાગે એમ. તો ઘરે જ બોલાવ સાર.
હમ હમ.
કેમકે જોન બધું કરી દે વેક્સ કરી દે આઈબ્રો કરી દે. વેક્સિનમાં બી કેટલી બધી અલગ અલગ જાતનું હોય. એલોવેરા છે ક્રીમ છે. તો વેક્સની સ્ટ્રીપ બી હ અને હું તો ક્રીમ કરાવું છું.
હ.
પછી વેક્સમાં બી પેલી સ્ટ્રીપમાં બી ટાઈપ હોય જોને સ્ટ્રીપમાં બી કઈ જાતનું. પેલું જીન્સ ના કાપડ ન બી હોય પછી. પેલી કોટન સ્ટ્રીપ્સ આવે ને એ બી હોય છે.
હમ.
બેવ મતલબ હોય છે એટલે કઈ. બધું ગોલ્ડ ફેશિયલ છે ડાયમંડ ફેશિયલ છે સિલ્વર ફેશિયલ. બધું કરી આપે.
મારે સુરથયાત્રા એ એટલે મોરત છે મોટા પપ્પાના ઘરનો. તો મારે કરાવું તું તો મેં કીધું. સલૂનમાં હું ગયા વખતે ગઈ હતી અપોઈન્ટમેન્ટ લીધી હતીી. પર એમાં કેવું થતું હતું અપોઈન્ટમેન્ટ લી દસ વાગે. ની તો એ કે હમણાં ક્લાયન્ટ ચાલુ છે ક્લાયન્ટ એક પછી એક વધાર્યું. એક લાઈન ખાલી આઈબ્રો માટે આવ્યું હતું પછી વેક્સ કરાય વેક્સ પછી ફેેશિયલ કરાયું. આમ કરીને મારે નહી નીકળતા સાડા અગિયાર વાગ્યા સુધી બેસતું રહ્યું. એટલે મેં એવું જ કીધું મેં કીધું પછી અપોન્ટમેન્ટ ન મતલબ શું અપોન્ટમેન્ટ એટલે શું. આપડણે તમારાથી ટાઈમ લઈ ને આ્યા તો અમને તો એ ટાઈમ ના ચલો દસ પંદર મિનિટ આગડ. ગળ પાછળ હોય તો સમજ્યા. પર આ તો દસ વાગ્યાનોો ટાઈમ હતો સાડા અગિયાર વાગ્યા સુધી તો કઈ નહીિ પછી મેં કીધું જવા દે હજુ એ. કે હજુ દસ મિનિટ હું તો પાછી આવતી રહી મેં કીધું નથી કરાવું હવે તો. અપોઈન્ટમેન્ટ એટલે કે આપણે દસ પંદર મિનિટ આગળ પાછળ હોય તો ચાલે. એક ક્લાયન્ટને તમે આપ્યું હોય એપોઈન્ટમેન્ટ તો પૂછવું પડે કે તમારે શું શું કામ કરાવવું છે. તો મેં કીધું જવા દે હવે તો નથી કરાવું. તો એટલે મારી વાત મમ્મી જોડે થઈ. તો મેં પૂછ્યું મમ્મીને કે તમે ક્યાં જાઓ છો. તો એ કે મારે તો ઘરે આવે છે તો મારે રથયાત્રા પેલા કરાવું છે.
અને તો રથયાત્રામાં ઓફર બી સારી આપે છે.
અચ્છા એ ઘરે આવે ઓફરે આપે છે.
હા હવે જોવો હવે એ બધું નેલ્સ નું ભી કરે છે ઠીક છે. તો પેલો ગૌરી વ્રત. આવે છે ને નાની છોકરીઓ ન તો એ લોકો માટે એને ફ્રી નેલ્સ રાખ્યા છે.
અ્છા આવતા મહિને શ્રાવણ છે એટલે ગૌરી વ્રત ચાલશે ને પછી. પૂણ આપેલું રક્ષાબંધનને આવશે એટલે બધી સ્કીમો મૂકી હશે. અને ફેશિયલ નું રીઝલ.
હમ.
બોલો બોલો.
ફેશિયલ બી છે ડિટઇન બી કરી દે છે. બધી જાતનુંું કરી દે આ શું આપડે શું ઘરે બેઠા કરાવ દેએ ને બહુ સારું એકદમ ફ્રીલી ક. કપડા પહેરીને. કરાવવું પડે હવે સલૂન માં જઈએ તો એ લોકો પોતાના કપડાં આપે ને એ કપડા. એ લોકોના કોસ્ટ્યુમ તો એ લોકો કેટલા લોકોને પેરાવતા હશે. એક એક કોન અને સલૂનમાં તો દિવસોમાં કેટલા બધા લોકો આવી જાય.
સાચી વાત અને આપડણે તો કોઈનું પહેરેલું પહેરતા નથી ને ત્યાં જઈને પહેરેલું પહેરવું.
તો. એજ ને અને કોકને ચલો ધારો કે તો ચલો વાંધો નહી પણ કોકને એલર્જી હોય. તો પછી એના કીટાણુ લાગી જાય બેક્ટેરિયાસ લાગી જાય ને. સલૂન કરતા તો ઘરમાં સારું કાપડે આપણે આપણું ટોવલ આપવાનું. આપણા ટોલ. થી બધું લૂચી ને કરી દે બધું આપણું કામ કરીને શાંતિથી બેડ પર સુઈને ફેશિયલ વેશિયલ. કરાવવાનું બધું.
અને શું કેવાય એને મને થોડી આમ. હેર સ્ટાઈલ શું કેવાય આપણે મતલબ. એક એક લટ કરે છે ન હાઈલાઈટ કેમ કે હવે આપણને ખબર ના હોય તોમે યંગ એટલે તમને વધારે મને તો ના નામે ભૂલી ય છે એટલે મારો બી અ ચાલ હતું કે હા મતલબ હેર લેન્થ સારી છે તો મને કોઈએ કીધું તું. કે થોડું હાઈલાઈટ કરાવશો તો વધારે સારા લાગશે. તો એ કરે છે.
હા એકદમ ઘરે બેઠા કરી દે હેર કલરે કરે હાઈલાઈટ કરે પછી પેલું. બોોક્સ ને બધું ને કહેવાય. કેરેટીન છે બોટોક્સ છે બધું જ કર્યું છે બધી મતલબ. હવે તો જોવનું હવે નવું ચાલુ છે હવે કોકની આઈબ્રો છે ઠીક છે. એની વાઇબ્રો ની મતલબ એકદમ લાાઈટ શેડ છે આમ
ગ્રોથ નથી હોતી એટલે પેન્સિલ લગાવવી પડે છે.
અ પેન્સિલ લગાવ એ તો કેવું એના માટે અલગ થી આઇ ગયું છે. કંઈક આવું ટિન્ટેડ કલર આવ્યું છે આપડે જેમ બ્લશ લગાવ તો કેવું ગાલમાં ટીન્ટેડ ટીન્ટેડ થઈ જાય એકદમ પિંક પિંક
હમ હમ
એવું આઈબ્રો માટે અલગ અલગ જાતના એ કલર આ આઈ ગયા છે કે એક અઠવાડિયે એટલે ટેટું ના કરે તો એક અઠવાડયે જેવું ચાલે.
હમ
એવી રીતે આમાં છે ને આઈબ્રો માટે કલર આઈ ગયો છે.
એક બે અઠવાડિયે તો શાંતિ થી નીકળી જાય ને પરમાનન્ટ જોઈને તો પરમાનન્ટ કરી આવે.
એ કરી આપે છે એવું એટલે હાઈ લાગે છે સોસાયટી
હા અરે બઉ કોર્સે બહુ સારું કર્યું છે.
તો વાત કર ને મારું કરી આપશેને મહેંદી મુૂકાવી છે મૂકે છે મેંદી
બંધુ મેહેંદી મૂકી તે બધી જાતને મુૂક્યા વ પેલી અ મંડાલા મહેંદી હોય બારીક મહેંદી હોય પછ જાડી મહેંદી હોય બધી મુઠ્ઠી દે.
હમ મને તો જો એટલે આમ કઈ હાઈફાઈ નથી મૂકવાની સિમ્પલ સોબર છે ખાલી ઘરનું મોરત છે.
કેટલા એકસો વીસ એકસો વીસ તો લેશે.
હા એટલે અઢીસો જેવું તો વાંધો નથી અને મહેંદીના કોને એ જાતે લાવે છે કે આપે આપને લાવવાના
બઉ જ મસ્ત બનાવે છે ઘરે બનાવે છે મહેંદીના કોણ માથે મેદી મુ ઈ આપે છે આપણને એનું એ બધું મટીરિયલ એનું જ હોય આપણને ખાલી પૈસા દેવાનું.
હમ
બહુ સારું સારું કરી દે છે આપણને.
એક કામ કર ના હવે જો એને તું ફોન કર બરાબર. અને એને જોવ એક આઈબ્રો વેક્સ અંડર આર્મ્સ બરાબર અને થોડો હેર કટિંગમાં ખાલી ટ્રિમિંગ કરવાનું છે મને વાળ નાના નથી કરાવવા ખબર છે આમ બે મુ વાળા વાળ થઇ જાય છે.
હા એટલે થોડું ટ્રીમર કરાવવું પડે.
આવું છે એટલે બરાબર હેર ટ્રિમિંગ થોડું અને ફેશિયલ બરાબર ને આજ તો વસ્તુ કરાવી છે ને મહેંદી કરાવી છે. એટલે આ છ વસ્તુઓ તો છે જ છે બરાબર. એના પછી એ હેર ના કેટલા થાય છે એ મને કે છે.
હા એને કહું બધું છે ને હેરવેક્સ શો મતલબ ફૂલ લેન્થ હાફ લેન્થ નું વેક્સિંગ નું બધું હ એ મેન્યુું મંગાઈ લોએ હમ
હા બસ જે જે વસ્તુ મેં તને કીધું ને એનો ભાવ મને મેન્યુ મંગાવી ને મને સેન્ડ કર પછી એવું ના હોય હું હું એને ઘરે બોલાવું પછી એ કે કે આના તો આટલા નહીં આટલા થશે આના તો આટ આટલા નહીં આટલા થશે અને સર્વિસ આપશે આપ્યા પછી ઘર આમ બગાડતી તો નથી ને સર્વિસ આપ્યા પછી આમ ઘર ઘણા લોકો મેં સાંભળ્યું તું કે ઘરે આવે તો એ પટ્ટા ને સ્ટ્રીપ સામ તેમ નાખીને બધ દૂર ને જતા રહે છે એ બધું આપણને પછી સાફ કરવાનું હોય છે ને એવું બગાડતી તો નથી ને
ના ના બધું સાફ સાફ કરી આપે નીટ એન્ડ ક્લીન જાય છે એનું કામ અને પાછું કેવું મને કહ કે અને લિસ્ટ મોકલી દે આખી લિસ્ટ જ મોકલી દે
હા તો એવું કર એટલે હું ભાવનુંું થોડુંક કરી લઉં કેમ કે હું ત્યાં
છે ને એટલે એ ઓછામાં જ કરશે અને જેલું હશે ને એનું પચાસ ફિફ્ટી પર્સેન્ટ ટ્વેન્ટી પર્સેન્ટ તોું ઓછું. કરરાાય જ ટેન્શન ન
અચ્છા જે એમાઉન્ટ હશે એમાં ટ્વેન્ટી પર્સેન્ટ લેસ થઈ જશે એવું ને એટલે સોની વસ્તુ હશે એટલે આપણને એસી ગણી ચાલવાનું અને ફેશિયલ નું રિઝલ્ટ તો આવે છે ને બકા
હા
હમ હમ
મમ્મી ને જ પૂછો ને મમ્મી એના જોડે તો કર આવે છે મારી મમ્મી ગઈ હતી ગામડે તો મમ્મી હમણાં ગામડે ગઈ હતીથી તો ટ્રેનિંગ ટ્રેનિંગ થઈ ગયું હતું
પછી એનાથી બધું ડિટેન બિટેન કરે ને તો મમ્મી થોડું ક્લિયર થયું છે અને એનું કામ બહુ મ છે એના જોડે તમે વેક્સ કરો છો એવી વેક્સ યુઝ કરે છે ને કે ગ્રોથ જ ના હોય હોય પણ બઉુ ઓછી ધીમે ધીમે છે ગ્રોથ ઓછી થવા લાગે
તો એક કામ કરજે ને તું મને એનાથી ડિટેલ લઈને મોકલ કેમ કે હવે એક બે દિવસ જ બાકી છે તો એનું પછી બુકિંગ વુકિંગ ના હોય મારે ત્યાં સેટ થાય તો હું કરાવી દઉં જે ટાઈમે એક એ ટાઈમે જ કરાવી દઉ કેમ કે હમણાં તો મારે કરાવવું જ છે
પાકું પાકું કર એ ગજ કર
તો ચાલ તું મને ડિટેલ મોકલ અને પછી હું તને કઉું એટલે તું મારી અપોઈન્ટમેન્ટ બુક કરાવજે અને એનો નંબર એ મોકલી દેજ ખાલી હું ભાવ લિસ્ટ જોઈ લઉં એનું હા
સારું સારું ચલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બાય
બાય